હલો.
હલો.
હું પારત તમા પેલી દે
હા હા પીલી.
એવ હ કરનું આઈડિયા વાઈટિયા
આઆઈ હજુ બાકી જવાનું અગિયાર વાગે જવાનું.
કેમ એટલું બધું
અ આજે અમારા સાહેબ બહાર ગયા છે એટલે.
કઈ બાર ગયા?
એ એમ ના કઈ કામથી મિટિંગ માટે ક્યાં ગયા છે તો અગિયાર વાગે આવશે. હમ.
પરીક્ષા ક્યારેે?
પરીક્ષા સાતમા મહિનાની નવ તારીખે પરીક્ષા આવશે. મળતા નહી હા.
એવું એટલે આ આ મહિના કે આવે એ? આત દિવસ રહ્યા હા નવ દિવસ રહ્યા હેને?
હા.
હા હા.
બસ તમે તમાર નામ શું છે? મહેન્દ્રભાઈ?
હે?
મહેન્દ્રભાઈ? હા
આવ્યું.
અછા નિકુલ મહેન્દ્રભાઈ પરમાર હા. હા કઈ ના આવ છો તમે?
હા અમે છે નડિયા જ ના.
હું પણ નડિયાદ ન જ છું તમે કયા ઘ રેવાનું.
એ હ હોસ્પિટલ
હા હા હું ઉત્તર ચડા છું ઉત્તણ સંંડાના.
હા ઉત્તરસંડા ના નડિયાદ કેટલો ફરક છે સાત કિલોમીટર નો ફરક છે.
સિટી તો નડિયાદ તો લાગે ને. એવું છે હેંને? ડિસ્ટ્રિક તો નડિયાદ જ હોય ને મારું.
હ બોલ શું કે?
તો નડિયા જ ને એમ તો તું.
એવું?
હા.
હા હા.
ગાઉ તો ડા ડિસ્ટિક તો નડ્યા જ ને.
હા.
ક તમને નઈધ પ ફોન વાળા ભાઈ કતો.
ના ફન વાળા ભાઈ ને.
અ કોણ અમુ કરાવ્યો હતો?
શનો?
પપ્પા નો.
કેમ શું થવું પાછું?
એ ખબર નને ચાલનું બંધ થઇ ગયો હતો.
એવ.
હા તો અમુ ઘરે આવે છ.
એવુ. હા હા.
તમે કઈ નડિયાદમાં શું કરો છો?
નડિયાદ માં આપડે ધંધો કરીએે.
શાનો?
હા હા પોતાની છે.
હસ્તો અરે.
હા હા બરાબર મહિનાની ઇન્ક્વાન કેટલી હોયત. ઓ તો પડર ઉપર હોય તો પછી પગાર ઉપર હોય. પગાર ઉપર હ હા. પોતાની છે. તો પરિવાર ઉપર કેમ?
હે બધાડતા પ પગાર નહી કરે ને.
હા હા બરાબર છે.
બધો ખર્ચો કાઢતા-કાઢતા
હા. બોલો તમે બોલો.
તો બોલે તો હ બોલોવ.
એ મેળવાનું. હલો.
હા.
નડિયાદ માં એટલે મલબ ધંધો જ કરો ને બીજું કઈક નહી હા હા કોઈ પા મોટા પાયા કરો?
આજ તો વારે બહ મોટા પાયા થાય.
હ હ.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
અમે આએ ત ઓર્ડર બોલે ફ કોન્ટેક્ટ થયો છે તો હવે.
હ ત હાલ તો.
હા. હલો. એટલે મતલબ આટ મતલબ કે ના હોય તમાર કેમ કે એ જ ના હોય છે.
એ . હા બૂટ ઉપર હોય
ફોડ ઉપર પૈસા હોય એવું એટ કેવી રીતના
બટે સો રૂપિયા એવું
કુટે સો
હા
એટલે આઠ ફૂટ લગાવ તો કેટલાકે
ના એવું ના હોય આમાં ફૂટે એ તો પ ચકપા આવે આઠ ફૂટના આઠ હજાર થાય ભાઈ એવું
હા હા આઠ ફૂટના આઠ હજાર
તણ એટલા હોયછ પૈસા થાય. હા.
. હા હો તો બાજુ ઉચાં ઉચાચંડા બાજુ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
કેટલા વાગે આવો છો?
બાઈ ચાલુ રાખજે.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
ના વાપરવા આવ ફોન પણ આવ બીજો? ઓ સેમસંગ આવ કયો?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
. હા બોલો બોલો. સેનો.
એ આ એપ્લિકેશન નો મેસેજ પડ્યો જો તે?
ગ્રુપ માં પડ્યું એ?
ગ્રુપમાં અલગ થી પ્રર્શનલ મેસેજ કરેલો જો. .
એમી સારું રાખો જો લઈએ.
હે.
હલો હ પછી જોઈ લેેશુ ચલો ને એ તો. એ પછી જોઈ ચલો.
પ્રસંગ કયા ઘડી વા.
અમે
શ કયા ઘાડી છે કયા ઘાડી છું?
અમે ઉત્તરસંડા ગામમાં જ છું અત્યારે તો પણ રેવાનું અમારે રોડ બાર શ્રીજી પાપડ જોયું
બસ એની સામે પેલા ઘરો છે ને
હા એવુ
હા.
હા આ ઉતસનના ગામમાં કઈ દુકાન
અમે ઉત્તરસંદા ગામમાં અમાર જે બધું ટાવર છે, ને
હા.
ત્યાને ત્યાં એ આગળી એ દુકાન છે ને ત્યાં અને તમે
નાના ખાલી પૂછો છું.
હાહા બરાબર.
હ બોલો હુક હા.
કેવું કહો છો તમે બોલો?
બસ જ્હન. હા. બોલા સુ કો હો?
કોપી આજે
હે.
ઓફિસ જવાનું ઓફિસ
એ હોગે
ઓફિસ જવાનું છે એમ ને હારૂ હેડો આ વેદ બાર રહ્યા શું પેલો ફોન માર્યો છે, મારે ફોન
અમને ફોન મારા બેટ માર્યા
હા એ ફોન આવ્યો છે, એમને ખબરની શું કામ છે.
ઉપાડો ના ઉપાડશો કટ થઈ જશે આપડો
હા.
લોચા પડી જશે
લોચા પડી જશે
હા. બેહી જા હેડો
ફોન અમુ કરાવાનો
એ તો થઈ જશે ને
હલો બોલો તમારા ફાધર શું કરે છે?
ફાધર નોકરી કરે
ઇન્કમ કેટલી એમને
એમની ઈનકમ હવે લગભગ તો મને ની ખબર તાતો હા
શું કરે?
ઓતાર કે
ઘરે છે એમ તમે કેટલા ટાસ્ક પૂરા કર્યા છે.
અમે ટાસ્ક હજુ બેજ થયા હે
હજુ આજના દિવસના બે થયા એમ ને હ હ એ વાત
હલો. ક્યા બોલો તું.
શું કે વાલ નાખશો તમને.
એલી થઈ લ્યા એ થઈ.
હલો.
હા.
બોલો-બોલો.
વાર લાગશે?
મેમ્બર કેટલા છે, તમારા ઘર ઘરમાં મેમ્બર કેટલા
મેમ્બર એવું ના કેવાય મેમ્બર બધા બહુ છે, હો જણા આખાં મેમ્બરમાં
કેટલા
હ જણા હે આખાં
સો જણા મેમ્બર તમારા એટલે મતલબ એવું નહી કેતો ફેમિલી ફેમિલીમાં
ફેમિલીમાં તો છો જણા
હ, હ
વાર લાગશે તમને?
હા અમને હજુ વાર લાગશે
હારુ તો ફનો મારજો પતે એટલે તાપ બો લાગે હે એક તો
હ બરાબર.
બોલો શું કો
બસ જો હા સામે જુઓ પેલો ભઈબંધ સાઈડમાં પણ જોઓ
એ તો જો નજારો જોવ જો આ હ
જોયુંજ ને
હા હું પાછા પાછળ
હોવ ત જાઉતા
ભઈ બીજું શું કહી અ એ તો કેસ થી વાળમાં બેઠા હઈડ હ અલ્લાહ એ તો હા એ તોઈડ ને હે
હલો હલો
યે તો ઢેડા નિકલા સાલા
હા જો ડ્રાંઇન ડ્રાંઇન પાઇજો ઐરો આ ખે હ પટાકવા
બરાબર છે જોજો દાદા અબી ગાલ દેત તમને.
હ દાદા પઇ હું ગાલત હમ્મ હમ્મ બોલો આ શું કો છો હે હા હ મૂકી દો
હા
તમે ના મુકશો.